હલો
હા કેમ છો
હ મજા
હું પણ મજામાં છું આજે હું એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક વિશે વિચાર રહ્યો હતો
વોઈસ ક્લીયર છે?
હા તમારું વાઇસ ક્લિયર છે, અને મારું
ઓકે હા હા હા સારું
તો હું કઉું છું કે આજે હું એક ઇન્ટરેસ્ટિંગ ટોપિક વિશે વિચાર કરી રહી હતા
કયો ટોપિક?
પૈસા બચાવું સારું કે પૈસા ખર્ચ કરવું સારું હોય છે
વાહ આ તો યુઝફુલ ટોપિક છે, અ અને તને સુ લાગે છે?
બંને જરૂરી છે પૈસા બચાવવા અને પૈસા ખર્ચ કરવાનું
કઈ રતે
આ રીતે કે જો બધા પૈસા ખર્ચ કરી દે તો ફ્યુચરમાં પ્રોબ્લમ થાય શકે અને જો બધા પૈસા બચાવે તો લાઈફ એન્જોય પણ ન કરી શકે, ત શું લાગે હા
ની કઈવી રીતે સેવિંગ કરે છે જેટલા પૈસા મળે એમાં તો એમાંથી થોડું અલગ મૂકી દઈશ
સેવિંગ કરવાની આદત છે
હા
તને સેવિંગ તને સેવિંગ ગમે છે કે શોપિંગ
સાચું કઉ તો શોપિંગ પણ શોપિંગ કરવાની મજા આવે છે, ખાસ કરીને ઓનલાઈન શોપિંગ
હા આ તો વાત તમારી સારી છે બિલકુલ સાચું કહું છું તું પણ ક્યારેક જરૂરી વગર પણ વસ્તુ ખરીદી લઈ ઓફર જોઈને મન થાય જાય પછી પસ્તાવો પણ થાય છે,
મને પણ ઘણી વાર હ થયું છે અને કઈ વસ્તુ પર વધુ પૈસા ખર્ચ કરવા ગમે છે?
મને તો ક્લોથસ અને ફૂડ પર અને તમે
એટો ગેઝેટ
આજકાલ મોબાઈલ અને એસેસરીઝ પર ઘણા પેસા ખર્ચ કરે છે, લોકો અને ટેકનોલોજી ફાસ્ટ ફાસ્ટ ચેન્જ થાય છે તને લાગે છે, કે બધા લોકો કોઈ સેવિંગ કરવું જોઈએ,
ચોક્કસ એમરજન્સી માટે સેવિંગ બહુ જરૂરી છે,
હા ફ્યુચરની સિક્યોરિટી મળે છે પહેલાંના લોકો સેવિંગ પર વધુ ધ્યાન આપતું હતા અને હવે લોકો સ્પેન્ડિંગ વધુ કરે છે સોશયલ મીડિયાનો પણ ઇફેક્ટ હોઈ શકે
કઈ રીતે?
આ રીતે કે લોકો બીજાને જોઈને વસ્તુ ખરીદવું લાગે છે, અને ટ્રેન્ડ ફોલો કરવા માટે ક્યારે જરૂરી ના હોય તો પણ શોપિંગ થાય છે, એટલે સ્માર્ટ સ્પેન્ડિંગ જરૂરી હોય છે, તમે શું લાગે છે
સ્માર્ટ પેન્ટિંગ એટલે શું?
સ્માર્ટ સ્પેન્ડિંગ એટલે જરૂરી વસ્તુ પર જો પૈસા ખર્ચ કરવા અને બજેટ બનવાવું.
હા બજેટથી કટ્રોલ રહે તને પોકેટ મની મળતી હતી સ્કૂલમાં
હા મને થોડી ઘણી પોકેટ મની મળતી હતી સેવ કરતો હતો તો બધા ખર્ચ હો જાય છે.
પેલા બધા ખર્ચ કરી દીધો.
આ હું પણ ખર્ચ કરી દીધી પછી ધીરે ધીરે સેવિંગની વેલ્યુ સમજી પડીશ.
હમ્મ મન મની મેનેજ કરવું પણ એક સ્કિલ છે.
હા આ તો વાત તમારી સાચી છે મની મેનેજ કરવું એક સ્કીિલ હોય છે, અને આ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે તને પીગી બેંક હતી. નાની ઉંમર માં
હા હતી.
હમ્મ મને પણ કોઈન્સ કલેક્ટ કરવાની મજા આવતી હતી, પીગી બેન્કમાં પીગી બેન્ક ભરાય પછી ખોલવી ખોલવાની એક્સાઈટમેન્ટ હોય છે.
બિલકુલ બિલકુલ તને લાગે છે કે રીચ લોકો પણ સેવિંગ કરે છે.
હા મને લાગે છે સક્સેસફુલ લોકો મોસ્ટલી સ્માર્ટ મની મેનેજમેન્ટ કરે છે.
સાચું સ્પેન્ડિંગ કરતા પેલા વિચારવું જોઈએ. કે આ વસ્તુ ખરેખર જરૂરી છે કે નઈ.
હમ્મ આ તો વાત તો મારી સાચી છે ક્યારેક લોકો ઈમ્પ્રેસ કરવા માટે પણ પેસ તા ખર્ચ કરે છે.
હા ગો ઓફ માટે પણ એ સારી આદત નથી.
હા બિલકુલ સાચું કઉ છું તું આ તો સારી આલત નથી, તને ડિસ્કાઉન્ટ ઓફર ગમે છે.
બઉ.
જોઈને એક્સ્ટ્રા શોપિંગ ન કર
હા નહી તો બધું કાસ હ નહી તો બઉ પૈસા અ જતા રહે.
હા આ તો વાત સાચી છે, પૈસા વધુ જતા રહે છે, તને ઓનલાઈન પેમેન્ટ ગમે છે કે કેશ.
ઓનલાઈન ઈઝી લાગે છે.
હા મને પણ ઓનલાઈન પેમેન્ટથી ક્યારેક વધુ સ્પેન્ડિંગ થઈ જાય છે ઓનલાઈન પેમેન્ટ ઈઝી હોય છે ને કા કારણે કે પૈસા જતું હોય એ રલાઈઝ ઓછું થાય.
અ તને ઇન્વેસ્ટમેન્ટ વિશે કઈ ખબર
મને ઇન્વેસ્ટમેન્ટ વિશે થોડી ઘણી ખબર છે, સેવિંગ અને અ ઇન્વેસ્ટમેન્ટ બંને અલગ હોય છે.
આહા ઇન્વેસ્ટમેન્ટથી પૈસા વધી શકાય.
હમ્મ પણ નોલેજ હોય જોઈ તો તને લાગે છે કે બાલકોને નાની ઉંમરથી મની મેનેજમેન્ટ શીખાડવું જોઈએ.
ચોક્કસ મની મેનેજમેન્ટ તો હર દરેક વ્યક્તિનું શીખવું જોઈએ.
હમ્મ એટલે ફ્યુચરમાં રિસ્પોન્સિબલ બની શક ક્યાં છે અને પૈસાની વેલ્યુ સમજી શકે પેસા કમાય કમાવું ઈઝી નથી હોતું.
હ એટલે એનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.
પૈસા વેસ્ટ કરવા નથી ગમતા.
મને તો એક્સપેન્સિવ યુઝલેસ વસ્તુ પર પૈસા વેસ્ટ કરતા નથી ગમતા.
હમ્મ મને પણ એક્સપેન્સિવ યુઝલેસ વસ વતુ પર પૈસા રમતા નથી સિમ્પલ લાઈફ પણ સારી હોય શકે હેપીનેસ ફક્ત પૈસાથી નથી આવતી
હમ પણ પૈસા જરૂરી તો છે બેસિક નીડ માટે હ તો તો હું કહું તો બેસ શું છે સેવિંગ કે સ્પેન્ડિંગ
મને તો લાગે છે કે મારા માટે બેલેન્સ કરવા જોઈએ સેવિંગ અને સ્પેન્ડિંગ બંને જરૂરી છે લાાઈફ માટે ક્યારેક સેવિંગ કરતા કરતા એન્જોયમેન્ટ ભૂલી શકાય નથી અને થોડા સેવ અને થોડા એન્જોય કરવા બહુ જરૂરી હોય છે તને શું લાગે છે
એપ સેવિંગ કરતા હતા લકન થડું થોડું મુશ્કેલ થાય છે સેવિંગ કરવા માટે પણ હું મારો ડિસિપ્લિન રાખું છું કે સેવિંગ કરવા જોઈએ
હમ આ તો મારો બિલકુલ પરફેક્ટ આન્સર છે ફ્યુચર માટે સેવિંગ પણ જરૂરી અને પ્રેઝન્ટ એન્જોય કરવા પણ જરૂરી હોય છે આ માટે સેવિંગ કર્યો પણ એન્જોય કરવા માટે જરૂરી હોય છે સેવિંગ આ તો સ્માર્ટ લાઈફ સાઈલ બની જાય શકે સેવિંગ અને સ્પેન્ડિંગ બંને આજેની વાતથી ઘણું શીખાય મળ્યું તમે શું લાગે આજેની વાત થી હું ઘને શીખી મળલી ના
હા હા આજ તો મને ખુબ જ શીખું મળ્યું કે સેવિંગ કરવો આપણો લાઈફમાં કેટના કેટલો ઇમ્પોર્ટન્ટ છે અને હું સેવિંગ એમરજન્સી સમયમાં હું બહ હેલ્પ કરીશ આપણા જિંદગીમાં
હમ સેવિંગ તો હોય એમરજન્સીમાં બહુ હેલ્પ કરે છે મને પણ આ આવાજ સાચી લાગે છે ચલો હવેથી અનનેસેસરી પેન્ડિંગ ઓછું કરીએી
ઓકે ઓકે ઠીક છે
વાાય જ
બાય જ શી